હલો.
હલો.
હમ ચેક કર્યા ચેક કર્યા કોલ?
હા કયરા.
કેટલી કેટલા હશે આઈ મીન લાઈક, ગેસ.
એ નહીં જોયું પણ રિજેક્ટમાં ખાલી એક જ હતો. તેબી કંઈ વાત નહી થયેલી હતી ઝીરો સેકન્ડવાળું કં હતો. તે રિજેક્ટ થયેલો હતો, ઓટો રિજેક્ટ.
કર દું છે.
ના પેમેન્ટ ક્યાં જોવાનું એ મને નહીં ખબર. પેમેન્ટ કેવી રીતે જોવાનું એ મને નહીં ખબર જ.
હા એ રિજેક્ટ હતું ને એની સાઈડમાં પેમેન્ટ હશે.
અચ્છા ઓકે પછી જોઉ.
હમ હવે આવડ ચેક કરતા કોલ હિસ્ટ્રી?
યસ કેટલા બધા કોલ કર્યા છે મેં બી.
પણ કોલ કરે સામેથી કોલ આવે કે હું કરુંપી તો સરખું જ રહે.
અચ્છા મતલબ પેમમેન્ટ બંનેને પે મલે?
હમ.
પેમેન્ટ બને મળે?
હા.
એવું એય છે મને લાગ્યું જે કોલ કરે એને જ પેમેન્ટ મળે.
ના એવું ના હોય બંને નહી મળે.
હમ.
હા આઈ મીન તું મને કોલ કરે ને.
હમ હમ.
હા તો અડધું તને મળે ને અડધું મને મળે.
ઓકે ને મેં તને કરું તો બી તને અડધું મળે અડધું તોમને રહે હય, અચ્છા. બરાબર.
હા અમને પણ એમ તો માહિતી થોડી બહતે, અને અ રેકોર્ડિંગ ટાસ્ક લ તેે.
મારામાં બસ ખાલી આ જ એક ટાસ્ક પડડ્યો છે અત્યારે બીજા મારા પર કોઈ બી ટાસ્ક નથી.
હા રેકોર્ડિંગ તાસ તો મારે પણ લાવવા છે મે મેસેજ કર્યો છે. ઓનર ને કે છે કે થોડા દિવસો અપડેટ થશે પછી
અચ્છા.
હમ.
ઓકે
હમ અમારે તો હલગ હલકી બારિશ થાવા મળડી
સરસ ભીંજાય આવ જા ફરી ને મજા આવશે તેને.
હમ હું તમને એમ કે તો તો તમારી પાસે કયો મોબાઈલ છે આમ?
સેમસંગનો છે
અલ્ટ્રા યા સિમ્પલ
સિમપલ
હમ મેં આઈફોન થ ફફન પણ વાપરેલો આઈફોન ફિફ્ટન પણ ચલાયલો મારા પોતાનો
અચ્છા
હમ હાલદ હાલ તો એન્ડ્રોઈડ એ.
કેમ તારા આઇફોન ક્યાં ગયા બંને.
હમ ઓપ્પો લાવી દીધો નને ઓપ્પો માં પણ આઈફોન જેવી સિસ્ટમ આવે છે ને.
હ
ઓપો રેનો.
મને ઓપોના ફોન નહીં ગમતા
હમ ઓપો રેન નો નેકલો એમાં બધી આઈફોન જેવી સેમ સિસ્ટ આઈફોન કરતા પણ થોડું કેમેરામાં સારું રીઝેટ આવે ફોટામાં.
અચ્છા
હમ
ના મને તો આઈફોન બી મને એટલો નહી મને એવું નથી કે એમ આઈફોન યુઝ કરવાનો અચ્છા.
કર દો એટલે મ હું આઈફોન નો યુઝ બઉ કરતો રીલ બનાવવા માટે.
મેં જોયું છે તારી ઇન્સ્ટામાં પોસ્ટ. રીલ બનાએ તો તોએ
હમ થોડા બહુત ફેમસ હુએ થે લેકિન સ્કૂલ મે જાને લગે તો બંધ કર દિયા.
હ
હમ હવે ટાઈમ જ નહી મળતો સ્કૂલ જાઉ સ્કૂલ થી ઘરે આવું એમને ટાઈમ વેસ્ટ થઈ જાય
હમ
હમ હવે ટ્વેલ્થ ક્યારે ખતમ થાય ને આઝાદ થઈએ
તને રીલ બનાવાનું ગમે છે
હા મારી રીલ ચાલતી થોડી ટ્રેન્ડિંગમાં આવતી મારા ફ્રેન્ડો તો કેટલા ફેમસ છે ને વાત જ ન પૂશો
અચ્છા.
હ એ તો બઉુ ફેમસ છે રીલ. ક્રિએટર મારા ફ્રેન્ડો અડધા તો રીલ ક્રિએટર જ રાખું હું.
બરાબર છે મારો ભી અમે એવું મતલબ એવું નહી કે આવું બધું બનાવવાનું પણ આમ જે વાયરલ જાય એવી હોય ને લાઈક કંઈક ગેમ વાળી બધી બહુ ચાલે ખબર ઈન એવી હોય પછી કંઈ ફનીવાળી એવી એવું ચાલે પણ આવું તો ની.
મું તો એડિટર પણ હું પ્લસ
બરાબર છે.
મારા ફ્રેન્ડો જેટલા ફેમસ છે ને એ મારી પાહે રીલ એડિટ કરવા મુકે મું એડિટ કરીને આપુ એમાં જ મારો ટાઈમ તો બહુ બધો વેસ્ટ તો એમાં જ થઈ જાય રીલ એડિટ કરવામાં.
કરી આપવાનું.
હમ આ કરી આપું તો યાર અમ એવું લાગે કે યાર આ તો દોસ્ત કેવો છે.
એવું ની હોય ને ના કરી દેવાનું કેવાનું મારી પાસે ટાઈમ નથી.
હમ હમ તો પણ ર્રીસ ગુસ્સે થાય.
વાહ!
તે એવું કે કે તું હમ મતલબ ટાઈમ નઈ નીકાલતો મારી સાથે ને એવું બધું કેવા લાગે.
અય હય ઈતના સોચો ગેતો ક્યાહી કરોગે.
હમ મેં તો ઓલરાઉન્ડર હું ઓમ ઇધર પ્લેઇંગ એક્ એક્ટિવ મે બી અ પ એક્ટિવ ગેમ મે ભી બહોત અચ્છા પરફોર્મેન્સ કરતા હો મતલબ ગેમ મોબાઈલ કી ગેમમાં વિડીયો ગેમમાં પણ અચ્ અચ્છા પરફોર્મેન્સ કરતા હો મત મતલબ આમ એડિટ ભી અચ્છા કર લેતા હું સબ કુછ મેરે કો આતા હે.
બરાબર છે.
હમ ઓલરાઉન્ડર અને પ્લસ સ્ટોક માર્કેટ ભી કરતા હું થોડા બહોત. તો ઓલરાઉન્ડર હું મેં.
હમ તું મને ઈ કે તુ આવી રીતે આખો દિવસ આવી રીતે ટાસ્ક કમ્પ્લીટ કરતો હોય કે યાતો પછી ગેમ રમતો હોય તો તારી ગર્લફ્રેન્ડ સાથે વાત ક્યારે કરે?
રાતના નાઈટમાં.
એટલે મતલબ
હમ
હહ?
હહ મારી જીએફ ગેમ પણ રમે ફ્રી ફાયર ગેમ રમે ન. એટલે ગેમમાં પણ ટાઈમ સ્પેન્ડ થઈ જાયને. પ્લસ એ રાતના ઈસ્ટ્ટામાં પણ ટાઈમ વાતો કરું.
અચ્છા મતલબ એકલી બી તારી સાથે ફ્રી ફાયર રમે એમ?
હમ
હા બરાબર છે. એનું નામ શું છે?
હમ મુસ્કાન નામ તો જાન કે કયા કરોગે?
નામ તો જાનના પડે જા નામ ખબર પડી જાય તો શું થવાનું છે મેં ક્યાં એને ત્યાં જોવા આવાની છે.
હહ કોઈ પણ ઉસકા નામ હે હા રીતુ.
અચ્છા.
હમ
બરાબર છે.
હમ
તારાથી નાની છે? હા નાની છે કે ટેન્થમાં છે ને?
હમ
ઓકે બોલ તો બીજું.
હમ્મ, હમારા સે થોડા જો છોટી હૈ લેકિન ઉસસે ડિપેન્ડ નહી કરતા હે કુછ.
એજ.
હમ્મ, હમ્મ. એમાં આવું હોય આ ઉમરમાં તો થોડું હોય હાઇટસ સેમ હોય તો બસ.
હાઈ હા, એટું નહી એવ નાનું છેત હમણાં નહીં સમજાય.
હમ્મ થોડા હમ્મ. તમને હું કરવું ગમે તમને વિડીયો એડિટ કરવા ગમે?
હું નૌ એવું નોર્મલ એડિટિંગ તો મને બી આવડે પણ મને એટલો ઇન્ટરેસ્ટ નહી મને મેંદી પાડતા આવડે. પછી બીજું તો બસ તેજ સારું આવડતું છે. કુકિંગ કુકિંગ કરતાં બી આવડે કુકિંગ તો મેં બહુ મસ્ત કરી
મને તો બઉ આમ મતલબ ઈસ્ટામાં હાલ ટ્રેન્ડિંગમાં સોંગ ચાલે ને એના ઉપર રીલ ક્રિએટ કરે ને એ મને બધી રીલો ક્રે એડિટ કરતા આવે.
બરાબર છે.
હમ્મ. તમારા ફ્રેન્ડ લોકો કોઈ રીલ બનાવે?
ના હોય ને મારો એક ફ્રેન્ડ છે ફૂડ બ્લોગર
હા હા હા હા. આજે મેં બે છોકરીઓને બ્લોક લિસ્ટમાં નાખી ઈસ્ટામાં.
કેમ?
હમ્મ એટ્રીટ્યુડ બતાવતી થી.
હી હી હી. અરે બાપરે.
હમ્મ, એટીટ્યુડ બતાવે ઈ અમને નહ ગમતું.
મતલબ મને સૂ કીધું કંઈ વાત
હમ્મ, મતલબ એક તો સ્કૂલની હતી. એટલે સ્કૂલ માં હું જાતો હતો મતલબ આઈ મીન પાણી પીવાની પરબ હોય ને
હમ્મ.
હમ્મ, પાણી પીવા જાતું તું એટલે પાણી પીવા તા તો પડી
હાલો.
હા. અવાજ આવે હે?
હા આવે.
હમ્મ, એટલે હું પાં જતો હતો ને મારા હું તાકી ન ફરી અવળું તાકી ગઈ. હમ્મ, મતલબ અને એન બીજા છોકરાઓમું જોયું નઈ. એટલે પછી ઈગો હટ થઈ ગયો.
બરાબર છે.
આઉ. મમ્મી પાડે.
અચ્છા જૈને આવ.
હમ કોઈ બાત નહી વો તો વૈસે હિ બૂમ પાાડતે રહેતે હૈ મતલબ કારણસે મેને ઉસકો બ્લોક કર દિયા.
બરાબર છે.
હમ હમ તારામાં ઈ ગો હૈ ઈ ગો
ઈ ગો
ડિપેન્ડ કરે પર્સન પર લાઈક કોઈ મારી મને જે મને કોઈ માણસ જેવી રીતે ટ્રીટ કરે ને હોયને એવી રીતે ટ્રીટ કર કરરું કોઈ મારી સાથે સારી રીતે વાત કરે તો હું પણ બહુ સારી રીતે વાત કરું કોઈ મારી સાથે ગુસ્સામાં વાટ કર મેં બી એ નની સાથે ગુસ્સામાં વાટક
કેવા પ્રકાર કરું
સુખઈ છે.
હું કેવા પ્રકારની વાતો કરું
તું તો સારી રીતે વાત કર તો મેં તારી સાથે સારી રીતે વાત કરતી છું તો જોયું જ છે.
હા રાઈટ મેરા ભી વહી પ્રોબ્લમ હે ડિપેન્ડ કરતા હ ન્સાન મેને તુમ કો કભી ગલત બોલા
ના-
હમ હ મેને કભી ગુસ્સેમાં બોલા
પણ એવી રીતે કઈ વાત જ નહી થઈને
હમ એ અમુક કેસી માણસે આ જાતે અદર પીપલ
હમ
હમ પે ડિપન્ડ કરતા
સમજો
તમે પણ બઉુ સરસ વાતો કરો છો મતલબ લાઈકયુ
પખુ